હલો
હા અવાજ આવે છે.
હા આવે છે.
કેમ છો મજામા
હા મજામાં તમે કેમ છો.
બસ મજામા
સરસ સરસ
આજે વિચારો આજના સમયમાં તો લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા ના કારણે ઘણા લોકો પુસ્તકો વાંચવાનું ઓછું કરી દીધું છે. પરંતુ મને લાગે છે કે વાંચવાની આદત વ્યક્તિના જ્ઞાન વિચાર શક્તિ અને અને વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ મહત્વની છે. તમને વાંચવાનો શોખ છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને મને તો વાંચવાનો ખુબ શોખ છે. હું તો દરરોજ થોડા સમય પુસ્તક વાંચવાન પ્રયત્ન કરું છુ. મને વાર્તાઓ જીવન ચરિત્રો પ્રેરણાદાયક પુસ્તકો અને સામાન્ય જ્ઞાનમાં પુસ્તકો વાંચવા ગમે અને આમ કે વાંચવાથી મને શાંતિ મળે છે અને રોજ કઈક નવું શીખવા મળે છે. એટલે આપડે દરજ થોડું થોડું કસો ને કસું વાંચવું જોઈએ
હા સાચી વાત છે. મને પણ એવું જ લાગે છે, કે જયારે આપણને સારું પુસ્તક વાંચીએ ત્યારે એવું લાગે છે. કે આપને કોઈ નવા અનુભવ માંથી પસાર થઈ રહ્યા છે અને પુસ્તક આપ આપણને નવી દુનિયાની સફર કરાવે છે. જે નવા વિચારો આપે છે અને જીવનને જુદી રીતે જોવાનું શીખવે છે.
હા એ તો તમે સાચું કહ્યુ અને પુસ્તક વાંચવાથી અ શબ્દ ભંડળો વધે છે ભાષા સુધરે છે. અને બોલવાની તતાા લખવાની ક્ષમતા પણ સારી બને છે. વિદ્યાર્થીઓ માટે તો વાંચન ની આદત ખુબ જ ફાયદાકારક છે કારણ કે તે અભ્યાસમાં પણ મદદ કરે છે અને ખાલી એવું નથી કે વિદ્યાર્થીઓ માટે આપડે દરેક વ્યક્તિને વાંચવાની આદત તો ખુબ સારી હોય છે.
હા સાચી વાત છે અને મને તો જે પ્રેરણાદાયક વ્યક્તિઓના જીવનચરિત્રો હ એ વાંચવાના ખૂબ ગમે છે અ મહાત્મા ગાંધી છે ડૉક્ટર એપીજી અબ્દુલ કલામ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદંદ જેવા મહાન લોકોના જીવનમાંથી મહેનત શિસ્ત અને ધીરજ વિશે ઘણું એવું શીખવા મળે છે.
હા એ તો તમે સાચું જ કીધું છે. અને આપણને વાર્તાઓમાંથી પણ ઘણું શીખવા મળે છે. નાની નાની વાર્તાઓમાંથી સત્ય પ્રામાણિકતા મિત્રતા મહેનત અને સારા સંસ્કારો જેવા જીવન મૂલ્યો શીખવા મળે છે. એટ માટે બાળકોને પણ નાનપણથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડવી જોઈએ.
હા સાચી વાત છે અને આજ આજકાલ તો ઘણા લોકો એવું કે છે કે તેમની પાસે વાત ચવાનો ટાઈમ નથી પણ મને તો એવું લાગે છે. કે આપણે દરરોજ માત્ર વીસ કે ત્રીસ મિનિટ તો વાંચવા વાંચીએ તો વર્ષ દરમિયાન ઘણા એવા પુસ્તકો આપણે વાંચી શકીએ છીએ.
હા એ તો છે જ અને મોબાઈલમાં સમય પસાર કરવાને બદલે થોડો સમય પુસ્તક વાંચવામાં વાપરીએ તો મન પણ શાંત રહે છે અને નવી માહિતી પણ મળે છે. અને સતત સ્ક્રીન સામે બેસવાથી આંખો અને મન બંને થાકી જાય છે.
હા અરે મને તો પુસ્તકાલયમાં જવાનું પણ ખુબ ગમે છે. ત્યાં એકદમ શાંતિથી બેસીને વાંચવાનો એક એક અલગ જ અનુભવ છે અને એક જગ્યાએ અનેક વિષયોના પુસ્તકો પણ મળી રહે છે. આપડણે જે બી વાંચી એ બધા જ પુસ્તકો મળી રહે છે ત્યાં
હા અને આજે તો ઈ બુક અને ઓડિયો બુક ની પણ સુવિધા છે. આમ અત્યારની ટેકનોલોજી ના સમયમાં આ એક સારી સુવિધા મળી ગઈ છે. જો લોકો પાસે પુસ્તક ખરીદવાની સગવડ ન હોય. તેઓ પણ મોબાઈઇલ અથવા ટેબ્લેટમાં વાંચી શકે છે. પરંતુ છાપેલા પુસ્તક વાંચવાનો આનંદ જ કઈક અલગ જ હોય છે. જો આપણે સાંભળવા સાંભળવાના બદલે આપણા મનથી એકાગ્રતાથી વાંચતા હોય તો આપડી એકાગ્રતા વધે છે. અને આપણી વાંચવાની ક્ષમતા વિચારવાની ક્ષમતા પણ વધે છે.
હા સાચી વાત છે અને મને તો એ બી લાગે છે કે વાંચવાની આદત ખાલી પરીક્ષા માટે જ નહીં પરંતુ આખા જીવન માટે જરૂરી છે.
હા એ તો તમે સાચું કીધું. આમ એવું લાગે કે જે વ્યક્તિ સતત વાંચે છે. અને નવા વિચારોને સરળતાથી સ્વીકારી શકે છે અને જીવનમાં વધુ આત્મવિશ્વાસ ત્યા આગળ વધી શકે છે.
હા સાચી વાત છે.
અને આપણને આપણે વિચારવા જઈએ ને તો વાંચન આપણને માત્ર માહિતી જ નથી આપતું. પરંતુ વિચારવાની ક્ષમતા પણ વધારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે. વિચારવાની ટેવ પણ વાંચનની શક્તિ વિકસાવે છે.
હા અને મને તો હવે એ સમજાયું કે દરેક પ્રકારનું પુસ્તક કઈક અલગ જ શીખવે છે. વાર્તાઓ કાલ્ અને કલ્પના શક્ વાર્તાઓ અને કલ્પના શક્તિ વધારે છે. અને જીવન ચરિત્રો પ્રમાણ અ પ્રેરણા આપે છે ઇતિહાસના પુસ્તકો આપણને દેશના ભૂતકાળ વિશે જાણકારી આપે છે. અને વિજ્ઞાનના પુસ્તકો નવી શોધો વિશે સમજાવે છે.
હા એટલે આપડે અહિયાં દરેક પ્રકારના અલગ અલગ પુસ્તકો વાંચવાથી આપણને દરેક પ્રકારનું જ્ઞાન મળતું હોય છે. અને સમાચાર પત્રક અને સામાયિકો વાંચવાથી દેશ વિદેશની નવી ઘટનાઓ વિશે માહિતી મળે છે. સામાન્ય જ્ઞાન વધે છે અને વિવિધ વિષયો પર વાત કરવાની ક્ષમતા પણ વિકસે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તો આ ખૂબ જ મહત્વનું છે. અને જે લોકો એ પરીક્ષા ની તૈયારી કરતા હોય એ લોકો માટે પણ અલગ અલગ ઘણા પ્રકારના પુસ્તકો મળ તા હોય છે.
હા. અને મને તો એ બી લાગે છે કે વાંચવાથી તો આપણી ભાષા પણ સુધરે છે. જો જયારે આપણે નવા શબ્દો વાંચીએ છીએ ત્યારે આપણું શબ્દભંડોળ બી વધે છે પછી એ શબ્દો બોલવામાં અને લખવામાં પણ ઉપયોગી થાય છે. તેથી વિદ્યાર્થીઓ માટે તો વાત વાંચવાની આદત ખૂબ જ ફાયદાકારક છે.
હા એ તો છે જ.
અને હું જયારે જો કોઈ પુસ્તક વાંચતી હોય એમાં જો કોઈ નવો શબ્દ કે નવી વસ્તુ હોય. ત્યારે ત સૌથી પહેલા તો તેનો અર્થ શોધું. પછી તે શબ્દને આપણે મારા રોજિંદા જીવનમાં વાપરવાનો પ્રયત્ન કરું છું. અને આ રીતે ભાષા પર પણ સારી પકડ બની જાય છે. અને પુસ્તક વાંચવા વાંચવાનો સાચો અર્થ એનો સારો એનો સાચો અર્થ આપણને ખબર પડે છે એમ. એ ખાલી પુસ્તક વાંચવામાં વાંચવા ખાતર તો નથી વાંચતી. એને ઊંડાણમાં જઈને એનો અર્થને સમજવાની પણ કોશિશ કરું છું.
હા સાચી વાત છે અને ઘણા લોકો તો કહે છે એમને તો પુસ્તક વાંચવામાં કે રસ જ નહી આવતો પણ મને તો લાગે છે કે કદાચ તેમને પોતાની પસંદગીનું પુસ્તક હજુ સુધી મળ્યું નથી. જો વ્યક્તિને ગમતો વિષય મળી જાય વાંચવામાં. તો તેને વાચ તને વાંચવાની કંઈક અલગ જ મજા આવે.
હા એ તો છે જ કોઈને દરેક વ્યક્તિની અલગ દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ હોય છે કોઈને નવલકથા ગમે કોઈને પ્રવાસ વર્ણન ગમે કોને ધાર્મિક પુસ્તકો ગમતા હોય પછી કોને વિજ્ઞાન માં ઇન્ટરેસ્ટ હોય પછી કોઈને આત્મકથાઓ દરેક વ્યક્તિને પોતાની રુચિ પ્રમાણે વાંચવાની શરૂઆત કરવી જોઈએ. એવું નઈ કે સૌથી પેલાં મોટાં-મોટાં પુસ્તકો લઈને બેસો. સૌથી પહેલા નાની નાની પુસ્તકો વાંચમાંથી શરૂઆત પછી ધીમે ધીમે મોટા મોટા પુસ્તકો પર જવાનું અને એવી રીતે પછી ધીમે-ધીમે બીજા બધાં વિષયો પણ વાંચવાનું ચાલુ કરવું જોઈએ
સાચી વાત છે અને આજકાલ તો લોકો મોબાઈલ ના કાર કારણે ઘણા લોકો પુસ્તક થી દૂર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય પરંતુ વાંચવા માટે સમય નહી મળતો તેમને જો આપણે રોજ થોડો સમય મોબાઈલ ઓછો કરીને થોડું વાંચીએ સમય કઢીને તો એ સારું
હા એ તો છે જ અને એ વાંચવાની આદત માં તો કોઈ ખરાબ વસ્તુ તો છે જ નહી એના તો સારા જ ફાયદા છે તો આપણે એ ટેવ તો પાડવી જ જોઈએ અને પરિવારના સભ્યો પણ બાળકોમાં વાંચવાની ટેવ વિકસામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો માતા પિતા પોતે વાંચે તો બાળકો પણ તેમને જોઈને વાંચવાની પ્રેરણા મળે મેળવે છે. અને જો પછી માતા પિતા વડીલો જ મોબાઈલમાં અને બીજી પ્રવૃત્તિઓમાં બીઝી હોય તો પછી બાળકો પણ એવી રીતે શીખે છે એટલે આપણા બાળક બાળકો પોતાના વડીલ લો અને માતા પિતા ને જોઈને જ શીખે છે એટલે સૌથી પહેલા એ લોકોએ પણ થોડી થોડી ટેવ પાડવી જોઈએ
હા સાચી વાત છે અને મને તો પુસ્તક પ્રદર્શન અને પુસ્તક મેળા જવા પણ ખુબ ગમે છે તે એક જ જગ્યાએ અનેક પ્રકારના પુસ્તકો જોવા મળે છે નવા લેખકો વિશે જાણવાનું મળે છે. અને ઘણીવાર તો સારી પુસ્તક કો વ્યાજબી કિંમતે પણ મળી જાય છે
હા એ તો છે જ અને એ એ એ જગ્યાએ જવાનું તો સૌથી વધારે ખુશી કે બોવ સૌથી વધારે ખુશી થાય એમ કારણ કે ત્યાં આગળ તો અઢળક આપણે વિચારી વિના હોય એવા એવા વિષયોને નિવારવા એવા એવા પુસ્તકો જોવા મળતા હોય એટલે ત્યાં સમય ક્યાં જતો રહેે એ ખબર જ નથી પડતી અને મને પણ પુસ્તકાલયમાં જવાનું ઘણું ગમે છે. ત્યાંનું શાંત વાતાવરણ વાંચવા માટે ખૂબ અનુકૂળ હોય છે અને સાથે જ ઘણા પુસ્તકો તકો મફતમાં વાચવાની તક મળે છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. એટલે પુસ્તકાલય પણ એક સારી વસ્તુ છે.
હા અને આમ જોવા જઈએ તો વાંચવાથી આપણો આત્મવિશ્વાસ બી વધે છે જયારે આપડે વાંચીએ બધા અલગ અલગ વિષય ના પુસ્તકો અત્યારે આપડે અ જાણીએ છીએ અને લોકો સાથે વાત કર કરતી વખત કે આપડણે જરા બી સંકોચાતા નથી. અને એ ચર્ચામાં પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ બી કરી શકે છે.
હા એ તો સાચું જ કીધું એ તો છે જ. એટલે વાંચન આપણને માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ વિચારવાની રીત પણ બદલાવે છે. ધીરજ એકાગ્રતા અને સમજણમાં વધારે છે. તેથી જીવનના દરેક તબક્કે વાંચવાની આદત ખુબ જ જરૂરી હોય છે.
હા સાચી વાત છે. અને તો આની પર તો ચર્ચા કરીશું એટલી ઓછી પડશે. હા તો હવે ફરી મળીએ. હા હા